હલોલો નમસ્કાર
નમસ્કાર અવાજ આવે છે મારો
હા આવેવે છે ને
હા આજે દસ મજામાં આજે આપડે એક અ આજે આપડે ખોરાક પોષણ અને કસરત કરનાર વ્યક્તિ માટેનો યોગ્ય આહાર વિશે વાત કરીશું
ચોક્કસ નમસ્કાર આ વિષય દરેક ઉંમરના લોકો માટે ખૂબ જ ઉપયોગી છે
આનવ શરીર ને રોજ ઉર્જા ની જરૂર પડે છે
સાચી વાચી આ ઉઊર્જા મુખ્યત્વે ખોરાક માંથી જ મળે છે
જો યોગ્ય ખોરાક મળે તો શરીર સારી રીતે કામ કરે છે
હા અને જો ખોરાક યોગ્ય ના હોય તો સોરી નબળું બની શકી છે
એટલે રોજ સંતુલિત આહાર લેવો ખૂબ જરૂરી છે
અને સંતુલિત આહાર એટલે વિવિધ વિવિધ પ્રકારના પોષક તત્વો ધરાવતો ખોરા
શરીર ને કાર્બોહાઈડ્રેટ ની જરૂર પડે છે
અને કાર્બોહાઈડ્રેટ શરીરને ઉઊર્જા આપે છે
કાર્બોહાઈડ્રેટ શરીર રોટ જેવી રીતે રોટલી હા બટાકા અને અનજમાં કબ કાર્બોહાઈડ્રેટ હોય છે
પરંતુ માત્ર નું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે
હવે પ્રોટીન વિશે વાત કરીશું
જરૂર પ્રોટીન શરીરના સ્નાયુઓને મજબૂત બનાવવામાં ખૂબ જ મદદ કરી છે
દૂધ દહીં પનીર અને કઠોળ પ્રોટીન ના સારા સ્ત્રોત છે
અને મગ ચણા રાજમા અને સોયાબીન પણ પ્રોટીન આપે છે
હવે ચરબી વિશે વાત કરીશું
ચોક્કસ ચરબી પણ શરીર માટે ખૂબ જ જરૂરી છે
પરંતુ વધુ તેલ અને વધુ ઘી લેવું યોગ્ય નથી
સાચી વાત છેી મર્યાદિત માત્રામાં ચરબી લેવાથી શરીર ને ફાયદો થાય છે
વિટામિન પણ ખુબ જરૂરી છે
હા વિવટ ફળ અને શાકભાજી વિટામિન આપે છે
સંતરા લીંબુ અને આમળામાં વિટામિન સી હોય છે
હા અને ગાજર અને પપૈયામાં વિટામિન એ હોય છે
લીલા શાક પણ રોજ લેવા જોઈએ
તેમાં ઘણા પોષક તત્વો હોય છે
ખનિષ્ તત્વો પણ શરીર માટે જરૂરી છે
હા જેમ કે કેલ્શિયમ અને આયન
કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવે છે
હા દૂધ પલ્સમ ના સારા સ્ત્રોત
આર્યન
લીલા શાક અને કઠોળમાંથી આયન મળે છે
પાણી પણ ખોરાક
હા દિવસભર પૂરતું પાણી પીવું જોઈએ
પાણી શરીરમાં
અને પાચન ક્રિયા ને પણ મદદ કરે છે.
હવે કસરત વિશે વાત કરીશું.
જરૂર કસરતથી શરીર તંદુરસ્ત રહે છે.
કસરત કરતા લોકોને વધુ ઉર્જા ની જરૂર પડે છે.
હા. એટલે યોગ્ય ખોરાક લેવો ખુબજ જરૂરી બરા છે.
કસરત પેલા હડવો ખોરાક લઈ શકાય.
જેમ કે કેળું ફળ અથવા થોડું દુધ લેવું તે ઉપયોગી બની શકે છે.
કસરત પછી પ્રોટીન વાળો ખોરાક લેવો સારો પરિણામ છે.
દૂધ દહી અથવા પાની સારા વિકલ્પ છે.
કઠોળ પણ પ્રોટીન નો સારો સ્ત્રોત છે.
હા સોયાબીન પણ ઘણા લોકો ખોરાક માં સામેલ કરે છે.
કસરત કરતી વખતે પાણી પીવું પણ જરૂરી છે.
હા જો શરીરમાં પાણીની કમી ન જ થવી જોઈએ.
આગળની વાત આપણેે એ બધું વધુ વિગતથી સમજીએ આ વિષય પર
હા હા જરૂરથી. યોગ્ય આહાર અને નિયમિત કસરત એક બીજા સાથે જોડાયેલા છે.
શરીર ને રોજ અલગ અલગ પોષક તત્વો ની જરૂર પડે છે.
હા એક જ પ્રકારનું ભોજન પૂરતું નથી હોતું.
એક જ પ્રકારનું ભોજન પૂરતું નથી હોતું.
અનાજ રોજના ભોજનનો મહત્વનો ભાગ છે.
બાજરી જુવાર અને ચોખા ઉપયોગી છે.
હા. અને કઠોળ પણ રોજના આહારમાં સામેલ કરી શકાય છે.
મગ, મઠ, ચણા અને તુવેર. સારા વિકલ્પ છે.
દૂધમાંથી ઘણા પોષક તત્વો મળે છે.
દહી અને છાસ પણ ઉપયોગી છે.
હા ફળ રોજ લેવાથી શરીર ને વિટામિન મળે છે.
ઋતુ પ્રમાણે ફળ ખાવા વધુ સારા ગણાય છે.
લીલા શાકભાજી પણ રોજ લેવાની આદત ખુબ જ સારી છે.
તેમાં રિસા અને બીજા ઘણા પોષક તત્વો હોય છે.
હા. રીસા પાચન ક્રિયા માટે ખૂબ જ ઉપયોગી છે.
રીસા દેશા પાચન ક્રિયા માટે ઉપયોગી છે.
એટલે તો પેટ પર સારી રીતે કામ કરે છે.
કસરત કરતા લોકો એ ભોજન નો સમય પણ ધ્યાનમાં રાખવો જોઈએ.
હા એ ખુબ સરસ વાત કહી તમે સમયસર જમવું સારી આદત છે.
લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું યોગ્ય નથી.
હા જો તેનાથી શરીર ને અસર થઈ શકે છે.
વધુ તેલ વાળું ભોજન ઓછું લેવું જોઈએ.
અને વધુ મીઠું પણ મર્યાદિત જ લેવું જોઈએ.
વધુ સાકર પણ શરીર માટે સારી નથી.
હા એટલે મીઠાઈ મર્યાદામાં લેવી જોઈએ.
ઘરનું તાજું ભોજન વધુ સારું ગણાય છે.
તાજા ભોજનમાં સ્વચ્છતા પણ મહત્ત્વની છે.
ભોજન પહેલા હાથ ધોવા જોઈએ.
અને સ્વચ્છતાથી ઘણા રોગોથી બચી શકાય છે.
બરાબર કસરત પેલા ખુબ ભારે જમવું યોગ્ય નથી.
હા હળવો અને પોષક ખોરાક વધુ ઉપયોગી છે.
કસરત પછી પાણી પીવાનું ન ભૂલવું જોઈએ.
હા જેથી શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહી છે.
પરંતુ ઊંઘ પણ તંદુ રસ્તી માટે જરૂરી છે.
અને આરામ વિના શરીર સારી રીતે કામ કરી શકતું નથી.
સંતુલિત આહાર સાથે પૂરતો આરામ જરૂરી છે.
બિલકુલ સાચી વાત કઈ તમે આ બંને સાથે હોય તો શરીર મજબૂત બની છે.
કેટલાક લોકો ભોજન ઉતાવળ માં કરે છે.
ભોજન તો શાંતિથી અને સારી રીતે ચાવીને જ લેવું જોઈએ.
ધીમે જમવાથી પાચન સારી રીતે થાય છે.
અને ભોજન નો સ્વાદ પણ સારી રીતે અનુભવાય છે.
દિવસભર સર સક્રિય રહેવું પણ જરૂરી છે.
હા ફક્ત બેસી રેવું એ તંદુરસ્તી માટે સારું નથી.
ચાલવું પણ એક સારી શારીરિક પ્રવૃતિ છે.
નાની નાની શારીરિક હલચલન પણ ઉપયોગી છે.
કસરત કરતી વખતે શરીરની સંભાળ રાખવી જોઈએ.
અને જરૂર કરતા વધુ કસરત પણ યોગ્ય નથી.
સંતુલન દરેક બાબતમાં જરૂરી છે.
અને આહારમાં પણ અને કસરત માં પણ
પોષક ખોરાક શરીર ને રોજ ઊર્જા આપે છે.
અને રોજ ના કામ સારી રીતે કરવામાં મદદ કરે છે.
સાચી વાત આપડે આજે બહુ સારા વિષય પર વાત કરી. હવે ફરીથી મળીશું.
ચોક્કસ આવજો.